બસ મજામાં તમે કેમ છો તમને જો
હા બસ આ નદી પાસે આવીને બેસી રહેલો છું વૃક્ષ ની ગણતરી કરતો છું.
એવું છે એમ. હા એવુંજ છે એના માટે તમને ફોન કર્યો કે આપણે હમણાં સોપવાના છે બહુ ઘ તો આપણે હમણાં
માં જાત જાતના વૃક્ષ રોપવાના છે, તો તમે સાત સહકાર આપો એમ
તો આપી દે એમાં શું કયા કયા રૂપાના છે જે નામ મને કેતા જાવ એટલે વૃક્ષ લેતો આવું મેં
લીમડો આંબો પીપળા થી માંડીને બધા જાત જાત ના જે મળે તે આપણને બધા વૃક્ષ રોપાથી પર્યાવરણ સુંદર અને હવામાં તાજગી થી માણીને બધું જાત જાતનું આવે છે એટલે વૃક્ષ રોપ આપવાનું જરૂરી છે.
સાચી વાત છે એમાંથી આપડું હવા ભી શુદ્ધ થાય છે પછી જમીનને પણ પકડી રાખે છે જેથી દુષકલન નહી થતું અને જેવી સમસ્યા આવે છે ત્યારે આર્થિક ના કારણથી બધું તૂટી જાય છે તે પણ નહી તું કારણ કે એના જળ ઘણા અંદર લગી જાય છે અને જમીનને પકડી લે છે એ કારણથી જમીન ધોવાતી નથી અને પાણી પણ આવે છે ત્યારે પણ જમીન ધોવાતી નથી એ કારણથી આપડે વૃક્ષ વધારે પડતા વાવા જોઈએ.
હા એટલે તા આપડે વૃક્ષ રોપવાનો હમણાં કાર્યક્રમ કરવાના છે એટલે બધી સ્કૂલોમાં પણ હમણાં કાર્યક્રમ ચાલે છે જેથી કરી ને બધા વિદ્યાર્થીઓ પર બધા સ્કૂલોમાં વૃક્ષ રોપણ ના કાર્યક્રમ કરવા રોપવા માં આવે છે જાત જાતના વૃક્ષોવામાં આવે છે. જનતામાં ભી હાલ કાર્યક્રમ ચાલી રહ્યા છે બધા જાત જાતના વૃક્ષો પાછળ રોકવામાં આવે છે. જેથી કરીને હવા આવે અને તાપ ઓછો લાગે જેથી કરીને વૃક્ષો રોપાઈ રહ્યા છે. જાત જાતને હમણાં બધે એવી તાલીમ આપી રહી છે કે વૃક્ષો વધુ માં વધુ રોકવા જોઈએ. જેથી કરીને હવામાં તાજગી આવે અને પર્યાવરણ એકદમ સુંદર અને સ્વચ્છ હોય એથી અન્ટ નવી નવી પ્રજાતિઓ નો ઉત્પન્ન થાય તેથી બ તાજગી
હા સાચી વાત છે આપડે ઘણી બધી જગ્યાએ વૃક્ષારોપ પણ ચાલુ કરવા જોઈએ કારણ કે એ આપડા આગળ જતા ભવિષ્ય માટે ઘણું સારું ગણાય છે કારણ એનું એજ છે કે વૃક્ષારોપણથી હવા બધી ઘણી બધી શુદ્ધિ થાય છે. અને આપડે પર્યાવરણમાં પણ વધુ ઘણું બધું વ્યવસ્થિત રીતે બધું વાતાવરણ રહે છે આ વખતે વૃક્ષો ઘણા બધા કપાયા છે. થી વરસાદ વાતાવરણ ઓછું થયું છે અને બીજું ગણી સમસ્યા છે કે બધા શહેરોમાં દેશોમાં આર્થિક જેવી સમસ્યાઓ આવી રહે છે એ બધું નું પાછળ નું કારણ એ જ છે કે વૃક્ષો વધારે પડતા કપાઈ રહ્યા છે પરંતુ આપણે જો એ જ ટાઈમે એક વૃક્ષ કાપીને એક વૃક્ષ જો રોપી દઈએ બીજી જગ્યાએ તો આપણને ઘણો ફાયદાકારક બની રહે છે કે જેથી આપણે એક વૃક્ષ કયપુ અને તેની સામે બે રોપાય જોઈ
એ તો આપણા ખાસ મિત્ર આ રણજીતભાઈ પટેલ ભી આ પર્યાવરણને આગળ વધારવામાં ખુબ આગળ વધી રહ્યા છે જે તેઓ બધા જગ્યાએ ઘણા બધા વૃક્ષો દાન આપે છે અને તેથી આપડે તે વૃક્ષોને રોપવા છે
ખુબ મદદ આપે છે અરે ઘણી જગ્યાએ વધુ વૃક્ષો વા્યા છે જેથી કરીને લીમડો થી માણીને આંબા પીપળો ખેર અને જેવા ઘણા બધા વૃક્ષો એ આવી ચુક્યા છે અને ઘણા બધા વૃક્ષોને બધી જ જગ્યાએ દાન આપે છે બધી જગ્યાએ વૃક્ષોનું વાવેતર કરાવે છે. છે અને ધ્યાન આપે છે કે જગ્યાએ લીલુ છમ વાતાવરણ થાય અને જેથી હવાથી બધાને વાંદા ન પડે અને હવા એકદમ શુદ્ધ બધી જગ્યા મળી રહે જેથી કરીને બધી જગ્યા જ્યાં જ્યાં વૃક્ષો કપાયા છે
પક્ષો જાગૃતિ માટે આંદોલનો કરે છે અને અભિયાન ચલાવે છે જેથી કરીને બધી જગ્યા નવા નવા વૃક્ષો વાવાય અને બધી જગ્યાએ વૃક્ષોનું વાવેતર વધુ ઝડપી થાય તેથી વૃક્ષોની કમી ઓછી ના થાય
સાચી વાત છે આર્યન ભાઈ ઘણું બધું સારું કામ કરી રહ્યા છે એવા જ જો થોડાક આપ દાતારો મળી જાય તો આપણું આગળ ન વક્ષરોોપણ ન કાર્યક્રમ વધારે પડતું સારું બની જાય છે અને તેથી આપણે વધારે વૃક્ષો આવી શકીએ અને હમણાંના સમયમાં જો જોવા જઈએ તો આપડે બધા ઘણા બધા અ વાહણ માટે રસ્તાઓ બા બનાવ્યા છે તેમાં વધારે પડતા વૃક્ષો ગપાયા છે એમાં સરકારે પગલા ઉઠાવ વિને એવું કરવું જોઈએ કે તે જ વૃક્ષને બેઠું જડમાંથી નીચે થી કાપીને માટી સાથે જ ઉચકીને બીજી ખાડો ખોદી ટ્રાન્સફર કરવા જોઈએ જેથી વૃક્ષને પણ નુકસાન ન થાય અને અને વૃક્ષ પાછું જલ્દીથી મોટું થઈ જાય અને આપણા સ્વાસ્થ્યને પણ નુકસાન ન થાય એવું આપણે કંઈ કરવું જોઈએ પરંતુ આ સરકાર આપડે કરે તે દિવસની વાત સાચી છે હવે આગળ ખબર નહી શું થશે આપણું જીવન તો આમને આમ નીકળી ગયયો છે પણ આપણા ભવિષ્યના છોકરાઓ જીવન કઈ રીતે નીકળશે એ ખબર નહીિ કઈ રીતે નીકળવાનું છે
હા હા એ જ રીતે હવે વૃક્ષો રોપ્યા છે તેના માટે પાણી ની બી જરૂરત પડે છે તેને વૃક્ષોને ઉછેરવા માટે તે માટે સરકારે પણ ઘણી જગ્યાએ બોર ની સુવિધા ઉપલબ્ધ કરાવી છે દરેક ગામડામાં બે થી ત્રણ બોર ની સુવિધા ઉપલબ્ધ કરાવી છે જેથી દર ગામડે થોડા થોડા અંતરે વર્ની છે પ્રક્રિયા વધુ ઝડપી આવી રહી છે હમણાં જેથી બધા પાણી ની સેફ્ટી પૂરી પડી અને પાણીના કારણે વૃક્ષો વધારે વાવેતર થાય અને આગળ વધી શકે કેડામાં વૃક્ષો વધુ ને વધુ વાવે તે માટે સરકાર હમણાં બધી જ જગ્યાએ ઘણા બધા વો ભી આપી રહી છે સસ્તા ભાવે અને ઘણી બધી નર્સરીમાં આપણને જેવા જોઈએ તેવા છોડવા બી મારી રહે છે તે બી સસ્ જેથી બધા ખેડૂતો તે છોડ નો ઉપયોગ કરી શકે અને પોતાના ખેતરોમાં વાવેતર કરી શકે તે માટે બોરવેલ થી માનીને બધી ઘણી બધી
હમ હા
જગ્યાએ બધું કામ ચાલુ થઈ રહ્યું છે સરકાર ગરબી ખૂબ જ આડળ વધી રહી રહી છે તેના માટે
હા સાચી વાત છે અમારા ગામમાં જ દસ પંદર બોર્ડ જેવા કરાવ્યા છે સરકાર માન્ય હતા એમાંથી ઘણા બધા લોકોને ફાયદો થયો છે જે લોકોને ડામાં પાણી નથી પાણી ની સુગડતા નથી એ લોકોને પણ હવે પાણી મળી રહ્યું છે અને તેનાથી ખોરાક જે ખોરાક આપડે ખાઈએ છીએ એ રોપે જ રોપવામાં પણ વધુ મદદ હમણાં વરસાદ નહીં આવ્યો એના કારણથી અમુક ખેડૂતોને બધ વધારે પડતું નુકસાન થયું તર નહી ઊંઘવો પછી અમક તુંર કેવું નહી ઊંઘવ પાણીના કારણ થી તે હવે બધી સમસ્યા પૂર્ણ થઈ રહી છે કારણ એજ છે કે આપડે શહેરોમાં કે ગામડાઓમાં સરકાર માન્ય બોર કરવામાં આવે છે જેથી એ સરળ બની જાય છે અને પાણી વધુ મળી રહે છે આપણા નજીકના ગામોમાં બધાને બોર કરવામાં આવે છે
હા એજ પ્રમાણે તમે કીધું કે સરકારમાં અન્ય બોર કરાવવામાં આવે છે એ વાત સાચી છે હમણાં ઘણી જગ્યાએ વ સરકાર માન્ય બો કરવામાં આવી છે પણ સરકાર બી હમણાં રસ્તાઓ વધુ લા જેથી વૃક્ષો વાવવા જોઈએ જેથી કરીને હરિયાલી રહે એના માટે આપણે વધુ વોક્ષ વાવવા જોઈએ અને વૃક્ષોને કાપવાથી અટકાવવા જોઈએ જેથી કરીવા બધા અભિયા આગળ વધવા જોઈએ જેથી વૃક્ષો ન કપાય અને જે રસ્તાઓ લાંબા કરવામાં આવે છે તેથીિ વધારે વૃક્ષો કાપવામાં આવે છે તે કાપવા જોઈએ નહી અને તે વૃક્ષોને વધુ વધુ વાવવા જોઈએ તે રસ્તાને છાંયડો આપ આપે છે અને આવનાર જનાર લોકોને તેના માટે થી હવા ઉપલબ્ધ થઈ શકે અને સારું વાતાવરણ સર્જાય છે
હા સાચી વાત છે કરવું જોઈએ ોાવા નહી જોઈએ હમણાં પણ હવે આપના આપણા પછી ની પેઢી કઈ રીતે જીવશે એ હવે ખબર નહી કઈ રીતે જીવસે કારણ એ છે કે બધા વૃક્ષો તો કાપી નાખસે તો પછી કઈ રીતે આગળ ના લોકો જીવસે કારણ કે વૃક્ષ એ આપણી હવાને શુદ્ધ કરીને આપણે ક છે પરંતુ એમાં એવું છે કે આપણને ઓક્સિજન ની જરૂરત છે અને વૃક્ષને કાર્બન ડ ની જરૂર છે કાર્બન ડાયોક્સાઇડ એ વૃક્ષ શોષિત છે અને આપણને શુદ્ધ ઓક્સિજન પૂરતું પાળવે છે પરંતુ જો આ કાર્બન ડાયોક્સાઇડ જ જો નહીં મળે તો પછી કઈ રીતે માણસો જીવી શકશે કાર્બન ડાયોક્સાઇડ જ જો આપડ સ્વાસ્થ્યમાં આવશે તો આપડ વધારે પડતા બીમાર થશું અને આપણે કોઈ દિવસ કઈ કરી નહી શકીએ અને આપડે વધારે બીમાર થશું તો આપડે કઈ નહી કરી શકે એ કારણથી આપડ વૃક્ષો વધારે વાવા જોઈએ જેથી આપણને વધારે પડતો ઓક્સિજન મળી રહે
હા એજ રીતે હવે વૃક્ષો વાવવા જોઈએ જેથી કરીને આપડણે આગળ જતા ઘણા બધા એવા અભિયાનો કરવાના છે કે જેથી કરીને વૃક્ષો વધુ ને વધુ વાવાય તે માટે બધા વ્યક્તિઓને વધારે માં વધારે વૃક્ષો આપવાના છે બધા જ વ્યક્તિઓના બધા ઘરે ચાર થી પાંચ થી છો વૃક્ષો આપવાના છે જેથી કરીને બધા વ્યક્તિઓ ઘરની આજુબાજુ વૃક્ષો વધુ ને વધુ વાવે જેથી કરીને હરિયાળી વધુ વધુ થાય જેથી કરીને આગળ જનાર બધા લોકોને
અને ઓછા વૃક્ષ અપાય તે માટે આપણે ધ્યાન આપના છે જેથી વધુ વધુ વૃક્ષો બાબત વૃક્ષોને કાપટકાાવવા માટે આપડે ઘણા બધા આંદોલનો કરી રહી કરી રહ્યા છે એને આગળ લાવવા માટે આપ આપ સૌ જોડાવો તેની આજ્ઞા
આ પાકોું અમે બધા જોડાયુંશું તમારી સાથે અને જે કઈ પણ પ્રક્રિયા હોય કે જે કી દાતા હોય તે હું શોધીશ અને પ્રક્રિયા હોય તે મને કહેતા રેજો તમે આપ ફરીથી મળશો ચાલો જય શ્રીરામ જય ભારત હમ